હલો
હલો
શું કરી રહ્યા છો? ભાઈ હાલમાં
હાલમાં તો કઈ નહી હમનેજ એટલે કઈ આ આરામ કરી રહ્યો છું, બેઠો છું તમે શું કરી રહ્યા છો હમણા?
કઈ નહી હાલમાં તો હવે શું છે આ ચોમાસાની આ જે ઉનાળાની ઋટુ હતી તે પૂરી થઈને જે ચોમાસાની ઋટુ આવી તો અમે તો ફરવા જવાનો પ્રોગ્રામ કરી રહ્યા છે, તમને શું છે તમે હાલમાં કસે ફરવાનો પ્રોગ્રામ કરી રહ્યા છો?
હા કારણ કે ઉનાળામાં તમે જાણો જ છો કે એટલી બધી ગરમી પડે છે જેના કારણે આપડે જે ઉનાળામાં તો આપડે આવું ઘણા બધા વોટર પાર્કમાં એટલે કે જે ઘણા બધા વોટર વોટર પાર્ક છે તેમાં જઈએ તો ખુબ સારું કારણ કે ત્યાં એટલી બધી ગરમી વધી રહી છે જેના કારણે આપણે ઘરે જોએ એટલો બધો તાપ પણ લાગે છે પહેલા જેટલું આપણે ગામડામાં એટલું ઠંડક રહેતી તે હવે નથી રહેતી કારણ કે આ વાતાવરણમાં પણ ઘણા બધા એટલે ફેરફારના કારણે આપણે ગરમી પણ ખૂબ લાગે છે અને શહેર જેટલી જ ગરમી પણ આપણા ગામડામાં થઈ ગઈ છે, અથી કરીને આપણા આવી ગરમીની મ એટલે ગરમીની મજા લેવા માટે આપડ વોટર પાર્કમાં જઈએ તો ખુબ મજા છે, જેમકે ઈકો એટલે કે આવા બધા ઈકો પ્રવાસન છે ત્યાં જવું જોઈએમ કે ત્યાં આપણે આપણા પરિવાર સાથે આપણા ફ્રેન્ડ સાથે જઈએ તો ખુબ સારું, હું પણ એજ વિચારતો છું કે તો જવા જ પડશે કારણ કે આટલી બધી ગરમી સહન થતી જ નથી કારણ કે એટલી બધી ગરમી છે જેના કારણે ઘરે પણ હું બેસું તો બેઠા બેઠા પરસ જઈ છું જેથી કરીને એટલી બધી તાપમાન એટલે ગરમી વધી ગઈ છે, સુ તમારા ગામડામાં કેવું છે તાપમાન બરાબર છે કે પછી તમે પણ હવે આ એ નાણામાં વિચારો છો કે તમે પણ આ વોર્ટર પાર્કમાં જઈ છ તમારા પરિવાર સાથે તમારા ફ્રેન્ડ સાથે
હા એમ જોવા જઈએ તો મને તો ગરમી નો પ્રમાણે એમ તો એટલું બટો નથી કારણ કે અમારે ત્યાં વાડીઓ અને કલમો અને અમે તો શાકભાજી રોપએ છીએ એટલે અમારે ત્યાં તો કુદરતી પવન આવ્યા કરે છે, અને નેચર પણ સારું રહે છે એટલે અમને તોકલીક પડતી નથી પરંતુ મને શું કેહેવું કે ફરવાનું ખૂબ જ ગમે છે એટલે ગરમીની જે ઋટુ આવી છે તેમાં અમે પણ જાઈ સુરત અને ભરૂચ સાઈડ જે આપણા રાજ્યોમાં છે તેમાં ફરવા જવા એવું ઈચ્છી રહ્યો છું કારણ કે ત્યાં વોટર પાર્ક ની ઘણી બધી રાઈડો આવેલી છે તેમાં ખુબ જ મજા આવે છે, એટલે મારી એવી ઈચ્છા છે કે અમે બધા ફ્રેન્ડ સાથે વોટર પાર્ક જઈએ. એમ તો એક વખત ગયેલા હતા અમારે ત્યાં જે વોટર પાર્ક આવ્યો હતા, પરંતુ ત્યાં જોઈ એટલી મજા આવી નહી હતી કારણ કે તેમાં રાઈડ એટલી બધી નહી હતી પરંતુ આ જે મોટા શહેરો છે મેં તમને જણાવ્યા ત્યાં ખૂબ જ મોટી મોટી રાઈડ આવેલી હોય છે એટલે ત્યાં ખુબ જ મજા આવી જાય છે અને મને ગમે પણ છે, અને પાણીમાં ના હવાનું જે ઉનાળાની ઋટુ પાણીમાં ન હવાનું કોને લઈ ગ એટલે ખુબ જ ગમે છે, અને આના પછી પણ અમે તો જે ચોમાસાની રૂટો હોય છે તેમાં પણ નક્કી કરી નાખ્યું છે કે અમે અમુક તારીખે આપણે જે મહારાષ્ટ્ર છે ત્યાં ફરવા જવાના છે કારણ કે ત્યાંનું જે વાતાવરણ હોય છે તે એમ એવું માનવામાં આવે છે કે જે પૃથ્વી પરરનું સ્વર્ગ જો માળવું હોય તો આપડણે ડાંગ એટલે કે મહારાષ્ટ્ર અને ડાંગ તો એમ તો ગુજરાત માં જ છે પરંતુ આપણે મહારાષ્ટ્રમાં પણ જવું જોઈએ ખુબ જ મસ્ત જગ્યા છે, ત્યાં ચારે બાજુ લીલા લીલા ડુંગરો આવેલા હોય છે અને લીલા ડુંગરો એટલે કેહેવામાં એટલા માટે કે આવતા હોય છે કારણ કે ત્યાં પથ્થરો એટલા બડ્યા નથી અને આખા ડુંગર ઉપર વનસ્પતિઓ જ રોપવામાં આવે છે એટલે ખુબ જ સરસ દેખાય છે, અને જાત જાતના પશુઓ પક્ષીઓ પણ જોવા મળે છે એટલે મને તો ખુબ જ ગમે છે, તમે શુંમે પણ ચોમાસામાં કશે ફરવાનું નક્કી કર્યું હશેને?
હા કારણ કે હમણા તો નક્કી કર્યું જ છે, કે વોટરપાર્કમાં જવાનું અને જેમ કે ઈકો ઈકો વાળા બધા પ્રવાસન છે, ત્યાં પણ જવાનું અમે નક્કી કરેલું છે, કારણ કે તે અમારો પ્રવાસ એટલે કે મારા ઘરના પણ બધા પ્રવાસનમાં ખુબ માને છે અને તે લોકો પણ નવ વર્ષ એમાં ઘણી બધી દૂર કરે છે આમ અને એમાં મારા સિવાય પણ મારા જે ભાઈ છે તે તો હમણાં ફરીયા જ કરે છે કારણ કેમને ફરવાનું બહુ ગમે છે કેમ કે તમારે જેમ જ પૈસા કમાવો અને ફરવાનું એમના માટે ખુબ જરૂરી છે કારણ કે ઘરેને ઘરે બેસી સી રહે એમ અને એને ફરીયાદ કેવાય છે એટલે વર્ષમાં દસ એક ટ્રીપ તો મારી દેતો હશે એમ, એજ પ્રમાણે એ પણ એટલે પૈસા પણ કમાવે છે અને ફરવાનું પણ એમને ગમે છે એમ કારણ કેમ એમ એ દિન પણ બધાને હોય છે કે ફરવાનું અને બધા બધા શહેરોની મુલાકાત લેવો સૌ ની મુલાકાત લે ઓ એમ બધ બધા જ દેશોની પદ્ધતિ કેવી છે ધાર્મિક પદ્ધતિ કેવી છે બધા રીતે જોવાની અને માણવાની અને બધા દેશોમાં જુદા જુદા પ્રકારના દ્રશ્યો આપણને જોવા મળે છે, એ હું તમને કહેવા માંગ છુ અને બીજું તમે કીધું કે ચોમાસામાં તો તમે જાણો જ છો કે ચોમાસાની મજા પણ ખૂબ અલગ જ છે કારણ કે ચોમાસા એના પહેલા જે વરસાદ પડે છે પહેલાં તે વરસાદ ખૂબ મજાનો અને આપણને ખૂબ ગમે છે અને ત્યાંથી પછી તે પહેલી હવા તેમાં એકદમ સ્મેલ આવે છે તે ધરતી માટે નીકળતી એટલે એ ખૂબ અલગ જ સેમ અને ચોમાસામાં તો હું તો ફરવા એટલે કે બહ ઓછું જાઉ છું કારણ કે તમે જાણો છો કે ચોમાસામાં તો ઘણા બધા એટ વધારે પડતો ચો એટલે વધારે પડતો વરસાદ પડવાથી ઘણી બધી સમસ્યા પણ થાય છે બૂલ પૂર આવવાથી પછી સૂના આવે છે પછી ઘણા બધા પ્રકારની આકસ્મિક ઘટનાઓ થઈ જાય છે, જેથી કરીને માના મારા ઘરના જે લોકો છે એટલે મારા ઘરના પ જે છે તે લોકો મને મોકલવા અત્યારે ના પડી દીધી હું ફરવા એટલે ફરવા જાઉં છું પરંતુમ શહેરના જે કેમ જાઉં છ એમ ગામના જે નજીક આવું કે જોવા મળે ધોડને એવું ત્યાં જાઉં છું એમ. ક કે વધારે આજે મને જોવા જ નહી દીયે કારણ કે આવું બધું પરિસ્થિતિના કારણે અને આપડે જે વરસાદમાં તમે જાણું છે કે બધી કોઈ પણ જગ્યા બધી લપ એટલે કે પાણી થી ભીનાઈ જાય છે જેથી કરીને ધન લી લેવી બાજીી જાય છે. તેથી કરીને ચાલવો પણ મુશ્કે આપડો પગ લપસી ગયો છે પછી આપણે ગરભી ઈજા અને ઉગર થઇ જાય જેથી તને મને ઘરના લોકો બો વધારે સપોર્ટ નથી કરતા વધારે ચોમાસામાં ફરવાની એટલે થોડુંક સરસ ગામનીક જી થોડું થડું દૂર ચાલે એમ પરંતુ બહુ દૂર મને જવા જ નથી દેતા શું તમારા ઘરના લોકો તમને આવું આવું ચોમાસામાં ફરવા જવા દેઉ છે વધારે કે પછી તમે પણ બહુ દૂર ની જાવ છો એમ?
હા એમ તો જોવા જઈએ એ તમારી વાત સાચી છે અને આપણા ઘરના સદસ્યો છે તે આપણા માટે ડરતા પણ હોય છે કારણ કે એ લોકોને ચિંતા છે કે કસે બહાર ફરવા ગયા ન કઈ થઈ ગયું તો કારણ કે હાલમાં તો શું છે આપણેે અહંયા એટેક પણ થયા કરે છે, ટેરીલેસ એટલે ઘણા બધા વ્યક્તિઓ ડરે છે. ચોમાસા માટે ખાસ કરીને આપણે બહાર ફરવા ગયા હોય તો બીમાર પડવાનો પણ સંભાવના રહેલી છે એટલે અહીં આપણા જે મમ્મી પપ્પા હોય છે જે પેરેન્ટ્સ હોય છે ઘરના ના પાડતા હોય છે, પરંતુ મારી ઘરના તો એવા એવા નથી અને મને તો ના પાડતા નથી કારણ કે હું વર્ષમાં એટલે કે અમુક પ્રોગ્રામ કરીશું એમ તો કહે ફ્રેન્ડ લોકો સાથે બહાર જવા માટેને એવું પણ નથી કેતો એટલે મને ફરવા માટેની તો પરમિશન આપે છે, અને હું તો ઘણી વાર જમ્મુ કાશ્મીર પણ ગયો છ એ તો અમારેથી ખુબ જ દૂર છે પરંતુ મને મજા આવી અને અમે શું કર્યું કે પહેલા પ્લેનમાં બેસ્યા હતા અને બે પ્લેન બદલવા પડ્યા હતા પહેલું પ્લેન અમારૂ અહીંયા અમદાવાદ થી ઉડ્યું હતું અને જે દિલ્હીમાં લેન્ડ કર્યું હતોું અને બીજું પ્લેન અમારું તે ના તે દિવસ જ હતું પરંતુ રાતના હતું તો અમે ત્યાંથી સોલમર્ગ માટે બસમાં પ્લેનમાં બેસ્યા હતા અને સીધું અમારું તે સોલમાર્ગમાં લેન્ડ કર્યું હતો ને અમે જેવું ત્યાંથી નજારા જોયેલા અને ત્યાંથી સારું પડેલું કે અમે વિન્ડો એટલે કે બારીની સીટ લીધેલી મને જે નજારા જોવા મળ્યા હતા આજે પણ મને યાદ છે કે ખુબ જ સરસ હતા અને એવા નજારો મેં મહારાષ્ટ્ર ફર્યો કે બીજે કેસર પણ ફર્યો પરંતુ જે ત્યાં નજારા જોયેલા એવા મને આજે આજ સુધી એવા નજારા જોવા મળ્યા જ નથી એટલે હું તો ખુબ જ મજા આવી અને ત્યાં અમે જે હોટલોમાં રોકાયેલા એ હોટલોને જમવાનું પણ ખુબ જ સરસ હતું અને ત્યાં એટલે ઊંઘવાની અને જે પંખા હતા તે થોડા ઘણા પ્રોબ્લેમ હતું પર ત્યાં તો શું છે ત્યાં તો બરફ જ પડે છે એટલે આખી ચારે બાજુ ઠંડી વાતાવરણય છે એટલે આપને એસી ની પણ એટલી બધી જરૂર પડતી નથી પરંતુ આપને ત્યાં એક મોટી બાબત એ છે કે આપણને હીટર ની ખુબ જ જરૂર પડે છે કારણ કે આપણા શરીરને ગરમ રાખવા માટે થોડી ગુણું હીટર તો એટલે કે જે તાપ ન વધારે તે તો જોઈએ જ ને તો આપણને પણ શરીર થી જવાની સંભાવના રહેલ છે એટલે મને એમ તો ગમ્યું અને સારું પણ લાગ્યું અને તમે પણ કશે પ્રવાસ ગયા હ છો તો તમે જમવાની કે સુવાની અને એવી બધી વ્યવસ્થા કેવી રીતના કરો છો અને તમે શું ટેન્ટમાં રહો છો કે પછી ત્યાં રૂમ એટલે કે જે રૂમ હોય તે ભાડે લઈને રહો છો
હા હું તો પ્રવાસન તો એક વાર કરેલો હતો કે પરિવાર સાથે જ જાઉં છું આમ બારે પડતું કાર કે મારા ઘરના લોકો મારા ફ્રેન્ડ લોકો સાથે વધારે મોકલે જ નહી અને મોકલે પરંતુ જે સામે નજીક ના પ્રવાસન સ્થળ હોય ત્યાં જ મોકલે છે દૂર જવું હોય તો બધા સાથે જ જવું પડે છે. ફમલી લો ફેમિલી લોકો સાથે જ અને અમે જો દૂર ફરવા જઈએ તો અમારે પેલા જ પ્લાન કરી દઈએ છીએ એ એટલે કે જે જવા માટેની ટ્રાવેલર્સ માટેની જે પણ જોઈ તે ગાડી બુક કરીએ છીએ પેલા તો અને પછી એમાં કેટલો રેન્ટ સે જોઈએ છે અને તે પ્રમાણે બુક કરીએ છેએ અને પછી ત્યાં કેવા પ્રકારની એટલે કે રહેવાનું પણ અમે ત્યાં એટલે કે રૂમ જ રૂમ જ ર છે રૂમ ભાા લઈએ છીએ અને સારી એવી હોટેલમાં અમને એ મળી જાય છે અને ઓનલાઈન તમે જાણો જ છો ઘણા બધા દ્વારા આપણને એવી બધી જે હોટેલ્સ હોય છે જેમ કે મેક માય ટ્રીપ્સ એ ઘણી બધી એપ છે જેના કારણે આપણને સસ્તી અને સારો એવો રૂમ મળી જાય છે અને આપણા બધા લોકો માટે પણ સારો એવો રૂમ મળી જાય છે જેથી કરીને હું ઓનલાઈન જ બધું કરી દઉં છું અને પછી ત્યાં જે આપડ હું જાઉં છ ત્યાં જમવાનું પણ અમે એટ ઓનલાઈન બધું આપને બતાી કે્યા કેવા પ્રકારનું ખાવાનું મળે છે અને કેવું લાગે છે અને ત્યાં કેવી સિસ્ટમ હોય છે જે સેવાઓ કેવી આપે છે અને ત્યાં કેવાકાર એટલે રૂમમાં જે પ્રકારની સિસ્ટમ હોય છે અને કેટલા રૂમ પર કેટલું તમને ડિસ્કાઉન્ટ મળે તે પણ એ લોકો ઓનલાઈન જ કરી દે છે એટલે બધું ડિટેલ્સ આપી દે છે આથી મોબાઈલ પણ ઘણો બધો ઉપયોગ કરો છું શું તમે શું તમારા પરિવારના બધા લોકો તમે એટલે કે તમે તો પ્રવાસન તો કરતા હશો પરંતુ તમારા પરિવાર સાથે જ ગયા હશે કે ભ તમે ફ્રેન્ લોકો સાથે પણ વધારે જાઓ છો
એમ તો મને અમારે શ પ્રવાસન કરવાનું તો ખૂબ જ ગમે છે કે પછી મેલો હોમ સોલો ટ્રીપ હોય કે પછી ફેમિલી ટ્રીપ હોય કે પછી ફ્રેન્ડ સાથેની ટ્રીપ હોય એમ તો મને ફરવાનું તો ખૂબ જ ગમે છે એટલે ભલે જે હોય તે મે જાઉં છું પરંતુ એમાં પણ જોવા જોઈએ એટલે ખાસ કરીને મને ફ્રેન્ડ લોકો સાથે અહ ખુબ જ ફરવાનો ગમે છે કારણ કે એમની સાથે આપડે પહેરેથી નાને થી રહ્યા છીએ એટલે આપડે આ સાથે એકબીજા સાથે ગમે વાતચીત પણ કરી શકીએ છીએ અને આપણને કોઈ જરૂર હોય તો આપડે કોઈ પણ વિચારવા વગર કરી શકીએ છએ જયારે આપડે ફેમિલી સગા સંબંધીઓ સાથે જઈએ ત્યારે આપડે એ લોકોનું કહેવાનું પણ માનવું પડે છે અને એ લોકો જેમ ઈચ્છે તેમ આપડી સાથે આપણ આપણ કામ પણ કરાવે છે એટલે એ બધુંના કારણે મને એ લોકો સાથે ગતા આપડે ફ્રેન્ડ લોકો સાથે જવાનું ખૂબ જ ગમે છે અને ફ્રેન્ડ લોકો સાથે જઈએ તો એ મજા જે આવે તે ફેમિલી સાથે આવતી નથી. એમ તો સોલો ટ્રીપમાં પણ ખૂબ જ મજા આવે છે અને મને ગમે પણ છે અને સોલો ટ્રીપમાં પણ મેં ઘણી જગ્યાએ ગયો છે જેમ કે આપડે અહીંયા જે ધાર્મિક સ્થળો આવ્યા છે રાણી ક વાવ આવી છે અને જાત જાાતના કાંકરિયા તળવા તળાવો આવ્યા છે જે અમદાવાદમાં છે ત્યાં પણ મેં સોલો હતો એટલે એકલો જ ગયો હતો અને ત્યાં પણ મને ખુબ જ મજા આવી હતી અને આ પ્રવાસન વિશે ત જે મને માર્ગદર્શન આપ્યું મને જે જણાવ્યું એ ખુબ જ ગમ્યું અને મેં તમને જે જણાવ્યું તે પણ તમને ગમ્યું હશે એવી હું આશા રાખું છું ચાલો કોઈ વાર મળશું ત્યારે આપણે સાથે બેસીને બ સગા સંબંધીઓ સાથે સાથે બેસીને વાતચીત કરશું
હા સારું.